હેલો હા અવાજ આવે છે
હા વસ
પેલા આવતો નહતો તારો અવાજ હા
હવે આવે છે
આઈ થિંક નેટવર્ક ઇશ્યુ કઈક થાય છે
હા એ ખચું વસ્ત
હા અત્યારનું ક દક ને આજે તો બહુ નેટવર્ક ઇસ્યુ થઈ રહ્યો છે એનું શું કેહેવાય નેટવર્ક આવે છે ને જાય છે
તોવા
હે
અડવા
હલો
હ હ
હા હવે આવે છે
બડ વા છે
હા કંટાળો આવે છે
હમ મને પણ આવે છે અચ્છા શું કેવાય આજે કઈ તારીખ થઈ આજે કઈક સમથિંગ આઠ તારીખ થઈ ને
હા
હા પરમ દિવસે મમ્મી ની બર્થ ડે છે તો વિચારતી હતી હ કે કઈ ગિફ્ટ આપો હમ પણ કઈક સૂચતું નથી શું આપવું
હા ડે તોઈ ઓર્ડર દેના
હા એજ કઈક ઓર્ડર પણ નહીં કરાતું ને વરસાદ નું જો નક્કી જ નથી હોતું આવે ને જાય તો જર્મન નહી જવાતું
હા
હમ હું લાગે છે આ વખતે કઈ અપાશે નહી
ને આપણેે સારું અન કરીશું પછી આપીશું.
હમ પ્લીજ બસ એજ કહે છે કેારાર તો ફિહાલ તો આમ તો ઓનલાઈન થી પણ કય આમ જોવ ને બધું આમ મતલબ કોઈ કોઈ વસ્તુ દટલી એક્સપેન્સિવ છે. એ તો કોઈ સસ્તી પણ છે બટ શું કેહેવાય આમ ગમતી નથી
અરે મારા જોડે હમણાં જ સ્કેમ થઈ ગયો મતલબ સ્કેમ તો નઈ પણ બચી ગયું મેં ફેસવોશ ઓર્ડર કર્યો તો
હા
અને ડિલિવરી ડેટ બતાવતા ત પરમ દિવસ આઈ જવાનું હત.
અચ્છા
અને જો કોલેજ હતી તો મેસેજ આવ્યો ફ પ કે તમારો ઓર્ડર અપાઈ ગયો છે એમ
અચ્છા
તો મને એમ કે હા એઈ ગયો હશે
હમ
અને એના પછી મેં પૂછ્યું ઘરે કે ઓર્ડર આવ્યો મારો
હમ
તો કે ના અમે બધાને પૂછ્યું કે કો શાયદ કોઈ બહાર ગયું હોય ને કોઈ બીજા એ લીધો
હા બની શકે
પણ કોઈ ના જોડે ઓર્ડર નતો આવ્યો પછી સિક્યોરિટી ગાર્ડ ને બી પૂછી્યું કે શદ બહાર ઓર્ડર મકીલી જતો રહ્યો હોય પણ એની જોડે ભી ન બજવડા ને ઘરમાં બી પૂછ્યું પણ એ કોઈની જોડે ઓર્ડર નતો આવ્યો
અચ્છા
પછી કમ્પ્લેન કરી તો બે દિવસ સુધી કઈ જવાબ ના આવ્યો એમ કોંત
અચ્છા
પછી ફાઈનલી આજે મેં પછી પાછો કોલ કર્યો મે એમ અને એમને સમજાયું કે નથી આવ્યો ઓર્ડર બતાવે છે એપમાં કે આવી ગયો છે પણ મારા હાથમાં ઓર્ડર નથી. આયો એમ
અચ્છા
પછી એ લોકો રિફંડ કરાવ્યો
સારું કેવાય ઓનલાઈન કરી દીધું તું અચ્છા પેલેથી પેમેન્ટ
હા અને મેં પહેલેથી પેી કરેલું હતું.
અચ્છા એટલે જ હા એટલે ટેન્શન થાય અગર કેશ ઓન ડિલિવરી હોય તો એ લોકો તો પાછું આપે જ પૈસા લેવાના હોય એ તો
ના એ નહ પણ કેશ ઓન ડિલિવરી હોય તો આપડે શું વાંધ ના આવે કે આવ્યું કે ના આવું ચાલી જશે એક ટાઈમે પાછો ઓર્ડર કરી દઈ છે. આ શું આપે પેલે થી આપેલા હોય એટલે આપડા પૈસા બી જતા રહે પછી વસ્તુ બી ના આવે એટલે કેવું થાય કે આપડા પૈસા જતા રહ્યા પણ પણ ના સારી હતી એમેઝોન ની સર્વિસ કે મળી ગયા પાછા
સારું કેહેવાય મેં પણ શું કે ભાઈ શૂઝ ઓર્ડર કર્યા હતા મતલબ એમ સ્નીકર્સ તો એ શું કહેવાય ઇમેજમાં તો શું કહેવાય લેસીસ વાળા બતાવતા તો ઓર્ડર કર્યા ને તો એ વગર લેસી છે પ્લેન મતલબ એમ કેહેવાય ને શૂઝ આપ્યા તો આમ તો ક્વોલિટી એની બહુ સારી છે અને પાછું રિટર્ન કરું તો શું કે ઓનલાઈન પછી નાખવું પડે ને એનો પછી બહુ વેઇટ કરવો પડે મા જોડે અત્યારે શું કેવાય ઓનલાઈન નું બંધ થઈ ગયું છે એટલે હું કરી પણ નહી શકતી
હા
એટલે થતું રે કો કો વગર એમ
તારો અવાજ નથી આવતો
હલો
હલો હા
મિટ ચાલુ રાખજો
હા
હમ
હલો
હા
હા અછ વ છે
હા હવે
હા હા તારો એ ક્લિયર આવ્યો હવે બસ શું ને આ એ બધું ચાલતું રે હવે
એ બધું શું કરી શકાય વસ્તુ કઈ બીજી હોય છે બતાવે કઈ બીજ અને આપડ જોડે આવે છે કઈ બીજી વસ્તુ ઓનલાઈનમાં પછી તો એવું જ થાય છે એના કરતા તો કે દુકાનોમાં જઈને લઈને આપ આપડે થોડાક પૈસા ના લીધે કે ઓછા પૈસામાં બતાવે છે ઓનલાઈન તો આપડે ઓનલાઈન લઈએ પણ પછી આ્યા પછી એવું થાય છે કે એને કરતા તો દુકાન થી જોઈને લઈ
હા એ એ પણ છે
આપ દુકાનોમાં શું જોઈ શકીએ વસ્તુ કે હા આપણને ગમતી આપણને જેવી જોઈએ છે એવી છે
હમ
અને આપડે ભાવ કોલ ભી કરાવ શકીએ દુકાન પર
પણ પછી કો કો વગત શું થાય કે આપણે કોઈ દુકાન થી કોઈ વસ્તુ લીધી હોય પછી આપડે કોઈ બીજી દુકાને જઈએ ને એની પ્રાઇસ પૂછીએ ને તે એ લોકો એથી ઓછા ભાવમાં એજ વસ્તુ આપતા હોય તો પછી પાછો રિગ્રેટ થાય કે કાશ મેં થોડો વેઇટ કરી લીધો હોત
પણ એ બધું ઠીક છે પણ આપણને આપણી વસ્તુ જેવી જોઈએ એવી તો મળે
છે હા એજ થોડું શું કઈ સ્ટ્રગલ કરવું પડે મતલબ થોડું જોવું પડે શું બળે પણ મળી જાય છે અને સારું મળે છે
ઓનલાઈન તમે શું ખાલી એક ફોટો જોવો છો સં છે સુન વસ્ તમે એને આખે મતલબ સામસામે એ વસ્તુને નથી જોતા
હા
કેમ શું કેવી છે કેવી નહી જે હોય આપડે આ કરીને ભરોસો કરીને મંગાવી લેવી
હ કો કો વગત તો એક્સેપ્ટ ના એક્સપેક્ટ ના કર્યું હોય ને એથી પણ વધારે સારું નીકળી જતું હો તો કોઈ વખત એટલું એમ શ કવાય ખરાબ હોય છે ને ક્વોલિટી ને બધું. કે આમ થાય કે મતલબ બીજી વાર બાય કરવું હોય તો વિચારવું પડે એમ
હા
કો કો વખત થાય આમ તો મતલબ અત્યાર સુધી તો મારા જોડે આમ કેવાય કે ના હું એટલું કયો ઓનલાઈન એટલું બધું પણ ઓર્ડર નથી કરતી પણ અત્યાર સુધી કર્યું છે તો એક બે વખત એવું થયું છે. ખલી
મારા જોડે ભેગદેવ વારા જેવું થયું છે બાકી તો એવું નથી
હા નોર્મલી તો થોડું આમ મતલબ સારું જ આવે છે. હા
હમ
એવું આમ તો અત્યાર સુધી આમ કઈ ખાસ એવું કઈ પ્રોબ્લેમ નથી આવ્યો
અ જે પ્રોબ્લેમ આવ્યા એ સોલ્વ થઈ ગયાત
હા એજ એ છે.
ક નહીવા લતક્યારે મોમ બ જમી લ
હા વાંધો નહી જમી જમી
હારુ બાય બાય
બાય બાય જય શ્રી કૃષ્ણ